હા કેમ છો મિત્ર હા હા આવી રહ્યો છે આવી રહ્યા છે સાહેબ આવી રહ્યા છે.
કેમ છો તમે
સારું છે તમે કેમ છો.
મજામાં તમે અત્યારે શું
કઈ નહી એ બેસી ની છે ફ્રી
કેવી ચાલે છે તમારી કોલેજ લાઈફ
એકદમ ખરાબ ચાલી રહી છે, કાઈ જ સમજ નથી પડતી. તમે શું કરો છો હા કોલેજ જવું છું. હા કોલેજમાં જાઉ છું. હા.
કોલેજ નું વાતાવરણ કેવું છે.
સારું છે એમ તો પણ ભણવામાં કંટાળો આવી રહ્યા છે.
બરાબર.
તમે શું કરોશો
કઈ નહી આરામજ
તમે હવે કોલેજ કરો છો કે સ્કૂલ માં સૌ
હા અત્યાર તો કોલેજ
હમ્મ કોલેજમાં શું લીધું છે.
કૉલેજ માં બીકોમ
હમ્મ હમ્મ.
તમે.
મેં પણ બીકોમ લીધું છે.
હા ના. તો તમે અત્યારે ફ્રીજ છો ને.
હા ફ્રી જ છે
તો તો આજે આપણે જમવાનું મહત્વ વિશે વાતો કરીએ.
હા હા.
તમે તેના વિશે કઈ કહેવા માંગશો.
હા જરૂરથી કહીશ. તો મિત્ર આપણે છે નને જમવાનું ટાઈમે ટાઈમે ખાવું જોઈએ. કેમ કે જો આપણે ટાઈમ ટાઈમ એ નહી ખાતા તો એ આપણું પેટ માટે ખુબ જ નુકસાનકારક છે. આજના સમયમાં ઘણા બધા લોકો ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ તરફ આકર્ષયા છે. પીઝા બર્ગર કોલ્ડ ડ્રિંક્સ વધુ તેલવાવ ખોરાક સ્વાદિષ્ટ લાગે છે પરંતુ તેનું વધુ પ્રમાણમાં સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે. તેથી ઘરે બનેલું તાજુ અને પૌષ્ટિક ભોજન એજ સારું લાગે છે. તો મિત્ર જમવાનું પેટ માટે સારું હોય છે પરંતુ જો આપણે વધારે તેલ આવું વધારે મીઠું ખાઈએ તો એ આપણા પેટ માટે ખુબ જ ખરાબ છે પરંતુ શરીર અને મન બંને સ્વસ્થ રાખવા માટે સારો ખોરાક લેવા થી ભણવામાં ધ્યાન રહે છે. કામ કરવાની શક્તિ વધે છે અને. શરીર નિરોગ પ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે. તેથી આપણે કેટલીક સારી ટેવો પણનું. અપનાવી જઈ કેમ કે. સમયસર જમવું ભોજન પહેલા હાથ ધવા. સારી રીતે ચાવીને ખાવું પૂરતું પાણી પીવું. અને ભોજન નો બગાડ ન કરવો અન્ન નો આધાર કરવો. જઈએ. કારણ કે ઘણા બધા લોકો એવા છે જેમને બે સમયનું વજન પણ પૂરતું મળી રહેતું નથી તેથી તેઓ ખૂબ જ દુઃખ અનુભવે છે
હા મિત્ર તમે એકદમ સાચૂ કીધું માનવ જીવનનું શ્વાસ જેટલું જ મહત્વ એક કાર્ય છે તે જમવું જમવાનું માત્ર પેટ ભરવાનું સાધન નથી પરંતુ તે સા શરીર મન અને જીવનશૈલીના આધાર સ્તભ છે માણસ શું ખાય છે કેવી રીતે ખાય છે અને ક્યારે ખાય છે એ તેને સ્વાસ્થ વિચાર અને વર્તનનું ઘડતું હો હોય છે જમવાનું એટલે સામાન્ય રીતે આપણે વિચારી છે કે ભૂખ લાગે એટલે જમવું પેટ ભરાય એટલે જમવું પરંતુ હકીકતમાં જમવાનું કુ એક વિજ્ઞાન કળા અને સંસ્કૃતિ છે જમવાનો એટલે શરીરને જરૂરી પોષણ પૂરું પાડવું મનને શાંતિ આપવી રોગથી બચાવ કરો જીવનશક્તિ વધારવી આથી જ કહેવાય છે જેમ ખોરાક તેમ આરોગ્ય શરીર માટે જમવાનું ખૂબ મહત્વનું છે માનવ શરીર એક યંત્રની જેવી રચના ધરાવે જેમ યંત્ર યોગ ઇંધણ જોએ છે તેમ શરીર ને યોગ્ય ખોરાક જોઈએ છે આપણે એમ તો જયારે બાઈકને એવું કઈ ફરાવા લઈ જઈએ છે ત્યારે તેમાં આપણે પેટ્રોલ નાખીએ તો તે આગળ જાય છે તે રીતે આપણું શરીર માટે પણ ખોરાક ખૂબ જરૂરી છે એમ જ કામ કરે ચા ચાલવું વાચવું કામ કરવું વિચારવું આ બધું ખોરાકથી મળતી ઉર્જાથી શક્ય બને છે બાળકો અને યુવાનો માટે યોગ્ય જમવાનું ખૂબ જરૂરી છે સારો ખોરાક હાડકા મજબૂત બનાવે તે માસ્પીસને વિકચાવે છે મગજની શક્તિ વધારે જ છે અને રોગ પ્રતિકારક શક્તિઓ આપે છે જે આપણને રોગો રોગ સામે રક્ષણ અપાવે છે મિત્ર જમવાનું માત્ર શરીર માટે નથી પણ મન માટે પણ એટલું જ મહત્વ છે વ્યવ્ય ખોરાક લેવાતી મન શાંત રહે છે ચિંતા અને તણાવ ઓછો થાય છે ધ્યાન અને સમૃદ્ધિ શક્તિ વધે છે ખો આપણે અનિયમિત જમવાથી આપણના શરીરને પણ ખૂબ નુકસાન થાય છે જમ કે અમુખ પર ગુસ્સોદર થા થાય છે થાક અને અને આળસ આવે છે મન અશાંત બને છે થી આપણે મન સ્વસ્થ રાખવા માટે જમવું જરૂર છે તમારે શું કેવા આ વિશે
હૂંમ હું તો દરરોજ સારા એવ જ ખોરાક ખાઉં છું કેમ કે હું ગામડામાં રહું છું એટલે
ખાતર વગરનું ખાઉં છું તેથી મારી હેલ્થ ખુબ જ સારી છે અને મારું સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય ખુબ જ સારું છે તમે કેવો ખોરાક ખાવામાં પસંદ કરો છો
તો પણ સંતુલિત આહાર ખાવ ખાવા માટે બધાને સલાહ આપીશ હું પણ સંતોષ ચાર થઉ છું. જેમ કે શાકભાજી સારી અના દાળ અથવા પોટ દહીં અથવા દૂધ અળું ફળ આ પ્રકારનું જમવાનું હું પસંદ કર છું. તે આપણને શરીરને પૂરતું પોષણ આપે છે આંબા સમય સુધી ઉર્જા જાળવે છે. બીમારીથી બચાવે છે. આજના યુગમાં મોબાઈલ ટીવી અને. વ ના કારણે પરિવાર સાથે જમવાનું ઓછું થઇ જાય છે. પરંતુ પર્યાવારણ સાથે બેસીને જમવું ખુબ સારું છે. ક્યા સંબંધ મજબૂત બનાવે છે બાળકોને સંસ્કાર મળે છે. પરસ્પર સમાન બધે છે. જમવા માં તો ખોરાક નહી પરંતુ પરિવાર ને જોડતું બંધન છે. તમે પણ તમારા પરિવાર સાથે જ જમતા હશો ને
હા હા હું તો ગામડામાં રહ છું એટલે હું મારા પરિવાર સાથે જ જમ છું. જ્યારે પણ સમય થાય છે ત્યારે અમે સાથે બેસીને જમએીએ. અને સાથે પછી મે પછી સેવન કરી છે તમે ક્યાં રહ છો તો ગામડામાં રહો છો કે શહેરમાં રહ છો.
હું પણ ગામડામાં રહું પણ અત્યારે કોલેજ ચાલ છે એટલે હોસ્ટેલમાં રહ છું. ફહેરરો ઘા ભારત તેઓ સંસ્કૃતિમાં જમવાની એક પવિત્ર ક્રિયા માનવામાં આવે છે. આપણે શીખવાયું આપણને શીખવાયું છે કે જમતા પેલા હાથ ધોવા અન્ન ન અપમાન ન કરવું થાળી માં જેટલા આવે એટલું જ ખાવું. બને ભગવાન સમાન માનવામાં આવે છે અને જીવન છે. યુવાનોમાં ફાસ્ટ ફૂડ વધારે તેલ ઠંડા પીણા આ બધા આદત તેઓની સ્વાસ્થ્યને ખુબ નુકસાન પહોંચાડે છે. હદ પાચન સંબંધિત રગો લાવે છે આથી જમવામાં છે. સંયમ અને જસમ જ જરૂરી છે. સરળ અને સ્વસ્થ જીવન માટે સારો ખોરાક દવાની જરૂર ઘટાડે છે જીવન લાંબો અને સ્વસ્થ બનાવે છે. કાર્યક્ષમતા વધારે છે આજનું જમવાનું આવતી ક ન આડળ ગય છે તે આપણેમ પહેલા જમતી વ કે ફાસ્ટ ફુડ જળ દેવું કે તેમાં વધારે લતો નહીિ આપણે હંમેશા એકદમ સારું ખોરાક ખાવ આપણા શરીર માટે કોઈ નુકસાન ન થાય તો તમે કઈ કેવા માંગશો આ વિશે
એમ તો આપણે કશે ફરવા જઈએ તો આપણે સમયસર જમી લેવું જોઈએ કેમ કે જો અનિયમિત આપણે ખાવાનું ખાઈએ તો આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. કેમ કે પછી આપડે બીમાર પડી જાય જાતના રોગો થાય છે જેથી આ આપણ આવી છે શું થાય છે અને આપણે મૃત્યુ ના નજીક આવી જઈ જઈએ છીએ તેથી આપણે સમયસર ખાવાનું ખાવું જોઈએ. અને સારું એ ખાવાનું ખાવું જોઈએ કેમ કે જો આપણે પ્રવાસમાં જઈએ છીએ. તો ઘણું બધું જેવું તેવું જે આપને સારું દેખાય છે ખાવા લાગી છીએ. એનાથી આપણે એ આપણે આદતતા આવવી જોઈએ. જેથી આપણું જીવન સ્વાસ્થ્ય સારું રહે. ને આપણું જીવન ટકી રહે. તો
તમ હ સર તમે પણ પ્રવાસ જતા હો ત આવી વસ્તુ ખાતા હશો ને.
હા હા હું પણ એવી ખાઉં છું પણ જ જોઈને ખઉ છું
બરાબર હા હું પણ જાઉં છું અને આજના ઝડપી જીવનમાં કોઈ નાસ્તો છોડે છે કોઈ મોડું જમે છે. કોઈ એક જ વખત ભારે જમણ કરે છે આ બધા શરીર માટે બહુ. નુકસાનકારક છે. સમયસર જવા કે આપણે પાચન. સુધ છે પેટના ર ઓછા થાય છે શરીર તંદુરસ્ત રહે છે. પ્રાચીન સમયમાં કહેવાય છે કે સમય મર્યાદા અને સદભાવ આ ત્રણ જમવાનું છણગાર છે. સારો ખોરાક એટલે વધારે ખાવા ન પરંતુ યોગ્ય પ્રમાણમાં ખાવું.
સારું ત મિત્ર તમે મને આટલો કિમતી સમય આપ્યો હો એના માટે હું તમ તમારો આભાર માનું છું.
તમારા પણ ખુબ ખુબ આભાર પાછા મળીશું.